જય શ્રી કૃષ્ણ.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
હું બી મજામાં છું.
શું ચાલે છે?
બસ બધા બેઠા છે એમના વાતો કરવા. અને બધુ ખાવાનું પીવાનું થઇ ગયું છે. છોકરાઓ લોકો બેસી ગયા છે એમના તોફાન કરીને. આપને શું છે આપણા છોકરાઓ માટે શું છે કે આપને ફાસ્ટ ફૂડ ઉપર વાત કરવાની છે આજે ઠીક છે.
એજ હવે આજકાલ હવે આધુનિક યુગમાં મતલબ આ ફાસ્ટ ફૂડનું વધારે મહત્વ બની ગયું છે હા હલો.
હા એ તો સાચી વાત કો છો તમે.
હમ્મ.
બસ જો તમે છોકરાઓ લોકો ન માને પછી શું વિચાર મોર્નિંગ મે આ બધું તમે જો બી આપો ખાઈ લેશે પછી જયારે બપોર થાય ખાવાનું ખા છે પછી સાંજે થાય સાંજ ના તેમને ફાસ્ટ ફૂડ જોઈએ પછી કે અમારા માટે શું અમે રોટીલી શાક નથી ખવાની મારે.
રોટલી શાક તો એ હા રોટલી શાક તો એક વખત ખાઈ લે આમ. પણ સાંજ થાય એટલે કઈ ને કઈ નવી નવી રોજની નવું નવું જોઈએ લોકોને વેરએશન ના
વેરીશન જોઈએ પછી તમારે કઈ ના કઈ તમારે ફાસ્ટ ફૂડ બનાવવું પડશે પણ તમે જો બહારનું તમે ફાસ્ટ ફૂડ ખીલાવશું પછી આ બધી સારી વસ્તુ નો હોય એમને હે. માટે ન પછી આપણે સુવીચાર કરીએ તમે ઘરમે ફાસ્ટ ફૂડ બનાઈ નાને આપે. તમે એમને કઈ બી તમે એને પાસ્તા બનાવો છો તો તમે સુજી વાળા પાસ્તા બનાવી શકો છો, તમે એમને શું કરો ત ઘરનું ત ઘરનું ઓઈલ હોય છે ઘરના બધી ત્યાં વેજીિટેબલ હોય. બધી વસ્તુ ખંની હોય છે આમાં કોઈ બ તલી ઇતનો થાય, તમે ઘી યુઝ વાપરી શકો છો, પછ તમને હડ ન અગર તમે આપો, પછી મે શું વેજીટેબલ નાખેએ મોર્નિંગ ની કટેલી નાખે કેવી રીતે નાખે તમને ખબર ન હોય, કે કેવી રીતે ઓઈલ યુઝ કરે છે, કેવી રીતે પેલું, આ પ્રયોગ યુઝ કરે છે, આ તમને પો તેનો ખબર હોય ને, તો એ વસ્તુ કે તમે જે ઘર સમય બનાવ. હા એમને હેલ્થ માટે બી સારી રહે પછી એમની બીઈચ્છા પરી થઈ જાય કે મને ફાસ્ટ ફૂડ આપ્યું છે. હ બે આમ તો તમે જોવા જાવ તો છોક મને બતાવી ફાસ્ટ ફૂડ તો જોડલો વા જોઈએ, કે ફાસ ફૂડ તેમ એમની હેલ્થ સારી ન હો રહે. વીકમાં એક દિન તમે પ્લાન કરી શકો છો કે તમે એમને ફાસ્ટ ફૂડ આપો ક્યારે ત ક બને આપો હવે તમે તમને પોહા આપી શકો. તોમે એમને ભી લ સકો છો. આ બધી વસ્તુ છે આ ખાઈ બેસી જાય, પછી એમને બે ત્રણ દિવસ પછી તો એમને કઈ ના કઈ જોઈએ જીએ. તમે તમે એમને વિચાર કરી શકો છો કોઈ પા પમાંથે.
ના એ તો બરાબર કયો તમે, જ્યાં સુધી આમ ઘરનો જ બનાવેલો તાજો ખોરાક ખાતા હોય, તો એમના પણ શરીર માટે સારું એમ, બાર તો એટલું બધું જંક ફૂડ મળે છે ને, તો એ લોકો ખબર નહ કેવા કેવા તેલ વાપ રે, કેવા કેવા વાસન વાપરે ગમે તેમ, એ પછી ખાય તો કેટલા બધા માદા પડી જાય આમ છોકરાઓને. તો એ લોકો ના સ્વાસ્થ્ય માટે સારું ન કેવાય એમ
આ તો છે તમે જો એમને તમે હું હું શું કરું છું મારા છોકરા માને છે હાલ બે દિવસ પછી કેજ છે કે મને તો આ આપો તમે પાસ્તો નથી બનાવ્યો તમે આમ નથી બનાવ્યું કે હું શું કહું છું કે તમે વીક એક વાર તમે મળવાનું કે બે દિવસ તમે પછી મારો શું વિચાર કે હું પોતે એમને નાસ્તો બનાવીને આપું જે ખાય ઘરને બનાવીને આપું એમને જે બી ખાવું હોય ઢોસા ખાવું હોય ઈડલી ખાવું હોય આજે હું એમના માટે પાવભાજી કરીને આપી હતી એમને મને પાવ ભાજી હું ભારાન પાવભાજી ખીલાવતી પછી એમને કેવો ઓઈલ વાપર વાપરે કેવી વસ્તુ વાપરે મને એનું ખબર હોય ને પછી ઉ છેે ઘર મે ફ્રેશ ફેશ વેજીિટેબલ મંગાઈને અને કાંદા અને ટમેટો બધું કરીને પછી સરસ બનાવીને આપી દીધી જેટના મેં બારસી ખાય છે એટના મેં હું એમને બધ લોકોને ખાઈ લીધી પછી આ હેલ્થ માટે બી સારી હતી. તમે એમને માખણ નાખો તમે એમને ઘી નાખી દો બધી બધી વસ્તુ છે તમે એમને જે મ તમે જો છોકરા વેજીિટેબલ ના બી ખાતા હોય એ તમે પાઉભાજીમાં ડાલીને તમે એ ખેલાવી શકો છો
આપણે આપણા પર જ એ તો ડિપેન્ડ છે મતલબ આપણે છોકરાઓને કેવી રીતે મતલબ ખવડાવવાનું જેટલું હોય તેટલું બહારનું ઓછું ખવડાવીમ ઘરે જ હોય તે ત્યાં સુધી ઘરનું જ બનાવીને આપવાનું આમ
હા તુંજ પ આ તો છે તમે સાચો કહો છો પછ છોકરાઓને જયારે તમે સમજાવો સમજશે ને હે આ તમને કે કે મને નથી આપતી ચિત્ત ઉપર આવી જાય છે. પછી એમનો ઓપ્શન આપી દેવાનું જ છે જો તમે આ નથી કર્યું ઠીક છે તમારે બહાર ખાવાની વસ્તુ છે ત બ્રેડ મગાવીને ક મોજ કરવાની આ બધી વસ્તુ કરવાની છે પછી જયારે તમે વીક મે પંદર દિવસ તમે એક પ્લાન કરી શકો કો છૈ બહારનું ફાસ્ટ ફૂડ આપી એનાથી તમારી હેલ્થ ઉપર વધારે ફરક ના પડે કે તમે ડેલી ફાસ્ટ ફૂડ ખાઓઅમુક અમુક બચ્ચા જો એમનું બહારનું ખાવાનું ગમે છે. દિવસ માં તો ઘરનું ખાઈ લેશે રાતે એમને નો જ ગમે રાતે એમને બારનુ જ ખાવાનું છે પછી અમને એમને ખબર નથી પડતી જયારે જેસે જ દિવસ જતા જાય છે. ત્યારે એમને ખબર પડશે કે મારી હેલ્થ કેવી રીતે થઈ ગઈ છે મારા પેટ દુખે છે મને આ તકલીફ થઈ ગઈ છે આ બધી વસ્તુ એમને આનાવાળા ટાઈમે એમને જોવાની છે તમે એમને સમજાઈસ શકો તમે એમને પોતે તમે એમને મા બાપ છો પછી તમે એમને સમજાવો છો એમને સારી રીતે તમે કેશો પછી આપની બધી વસ્તુ સમજવાના છે કે મારે મમ્મી પાપા મને કેવી રીતે કેય છે આ સમજવાની
હા એ તો છે જ તમે બરાબર કેવો છો હમ એ તો ફાસ્ટફોડમાં તો હમણા બહાર તો એટલું બધું વધી ગયું છે ને બહાર જંક ફૂડ ને એવું બધું મતલબ પ્લાસ્ટિક ના મતલબ કપ ને બોટ ટલ ને પ્લાસ્ટિકની આ પ્લેટ્સ ને એમાં એ લોકો બધું આમ ગરમ ગરમ આપે છે તો કેટલું નુકસાન થાય છે આમ ગરમ ગરમ વસ્તુ એમાં આપે ત્યારે
આ તો છે પ્લાસ્ટિક નો તમે જો કઈ ભી તમે બહારસે કઈ ઓર્ડર કર્યો આ તમે પેલા પ્લાસ્ટિકમાં કાઈ નવું આપેલું ચાલશે નહી એમને એમને સસ્તું પડે છે આશું કરે આમાં તમને બધી વસ્તુ પ્લાસ્ટિકમાં પછી આ બોક્સને બંધ કરી દેશે પછી એમની જો હીટ હશેના વધારે હાર્મફુલ થવાની છે આ ખાવાનું અંદર પ્લાસ્ટિકમાં ગરમ રહેશે પછી તમારી પાસે આવશે પછી તમે એને ખાશો પછી એ હીટનું પ્લાસ્ટિકની જે સ્મેલ છે બધી એમાં ભરી જાય છે તમે જો ક્યારે ક તમને ટેસ્ટ પ લગાવશે પછી આ વસ્તુ છે કે તમે ક્યાંનું હું તો એમ જ કહું છું કે તમે એમને વન મંથ એક વારધી વન ટાઈમ જ ફાસ્ટફૂડ ખલાવો આ બધું ઠીક છે તમે વારી ખાડી એમનું ફાસ્ટ ફૂડ ખલાવો તમે ડોક્ટરો પાસે જવું પડશે જ કે બચ્ચાઓને ક્યારે પેટમાં દર્દ થાય ક્યાયારે એમને તકલીફ થાય છે આપ આપણને છોકરાઓ ન સમજે એ બધી વસ્તુ હવે તમે જો અમારે પોતાની ઈચ્છા થાય છે કે અમે ડેલી ઘરનું ખાઈને પાકી ગયા છે અમારે કઈ તો ખાવાનું જોઈએ છે પોતે સાથે જઈએ છે હોટલ જઈએ વસ્તુ ખાઈએ છીએ કે જે મે કે ફાસ્ટ ફૂડ જેસી ઘની હાર્મફુલ વસ્તુ ન હોવાવી જોઈએ તમે ડોસ તમે ઇડલી સાંભાર ખાવઓ તો તમારી હેલ્થ માને સારી રેસે તમે કઈ ડોસા ખાવ આ ભી સારી વસ્તુ છે પણ તમે જયારે તમે ભારનું પાસ્તા છે તરેલું બર્ગર છે મોમોસ તો બધારે તો હેલ્થ સારી વીતે ન રહે તો આ વસ્તુ છે તમે એવી વસ જો બહાર જઈને ખાાવ રોટલી શાક તમે ખાઈ લો આ વધારે સારી વસ્તુ છે તમારો ટેસ્ટ ભી ચેન્જ થઈ જશે અને તમે સારું ખાવાનું ભી મળી જશે અમે તમારી હેલ્થ ને એટલી વધારે તકલીફ નથી
એ તો છે જ ફાસ્ટ ફૂડ ના બદલે મતલબ છે ને આમ ઘરનો જ ખોરાક લેવ તો હજુ સારું કેહેવાય આમ તો ઘરે જ આપડે એ છો બધાને ઘરમાં બધાને પણ આમ કઈ બી નવી નવી વસ્તુઓ બનાવીને ખવડાવી તો જે તો એ લોકો બહાર નુ થોડું ઓછું ખાવાનું આમ જીત કરે આમ ઘરે જ આપણે એમને નવી નવી બધી વેરાયટીઓ બનાવીને આપી દેએ તો એ લોકો પણ રાજી ને બહારનું પણ એ બહારને ઓછું ખવાય એમ તો એ પણ સારું એમ ફાસ્ટ ફૂડ તો છે ને હવે એવું થઈ ગયું છે કે શ્વાસ માટે નુકસાનકારક બી થઈ ગયેલું છે બહારનું તો જંક ફૂડ તો તો જેટલું હોય તેટલું આપણે ઘરનું જ તાજો ખોરાક આપીએ તો સારું એમ
અરા ભાઈ જો તમે જો તમે આપણા છોકરાઓને હું બધું બનાવીને આપું છું તમે કઈ દિવસ અમે નહીં આપીએ ત્યારે બી છોકરો તમે ક કે મને બિસ્કીટ આપી દો મને ટોસ્ટ આપી દો મને આ આપી દો પછી આ તમે એમને ના પાાવતીને લગે મને નથી આપતા આ છે કે આ વસ્તુ છે એમને સામને જ્યાં સુધી છોકરા માંગી છે પેલા તમે એમને ગરમ નાસ્તો બનાવી ના આપ, પછી ફરી જશે પછી આ નો માંને ને તો આ બધી વસ્તુ છે, પ્લાનમાં આપને પોતાને કરવાની જ છે કે પછ કેવી રીતે અને પ્લાન કરી શકીએ છીએ, છોકરા માટે કેવી રીતે એમનું ડાયટ પ્લાન કરી શકીએ છીએ, આ બહુ જરૂરી છે તમે જ્યાં સુધી ડાયટ પ્લાન ન કરો ત્યાં સુધી તમે ન શું કે શું એમને આપવું છે, ત્યાં સુધી તમારા છોકરાઓને ખબર ન પડે, કે એમને આજે શું ખવાનું છે. એના જ દ બધી વસ્તુ ખાશે, એમને ભૂખ લાગી હોય એમને ખબર ન પડે ક્યા વસ્તુ મારા માટે સારી છે, કઈ વસ્તુ મારા માટે સારી નથી, આ એમને ખબર ન પડી
કેવા આવે છે. કે ઘણા વાગે મતલબ ફાસ્ટ ફૂડમાં એટલી બધી ખાંડ હોય છે, એટલું મીઠું હોય છે, કેટલો બધા ગરમ મસાલો નાખેલો હોય છે અને ગમે તેવું તેલ વાપરેલું હોય છે. ને એજ આપણે બધું અમે ઘર બેઠા પણ આપણે ઓર્ડર કરીને મંગાવીએ છેીએ, એ લોકો ગમે તેવા પાર્સલ માં લઈને આવે છે.
તમે જોઈ લો, તમે વાપરે છે, તમે જો આમ મોઝરીય ચીજ વાપરે, પછી મોઝરી ચીજ તમે જલ્દી ડાયજેસ્ટ બી ન થાયને તમે ખાઈ લો પછી તમને પછું તને લાગે કે તમે એક કલાક ભ લાગશે તમારો, ચીઝ તમને ડાયજેસ્ટ ન થાય
હા, એતો
તમે જો ચી પણ તમે પીઝા ઘરમે બનાવવા છો, તમે આમે ચીઝ ક્યુબ, ચીઝ યુઝ કરો છો પછી આ તમને ના છો થોડી ઓછી નાખો છો, છોકરા માટે ઓછી પછી નાખવાની છે, વધારે નથી દેવાની આ બધી વસ્તુ છે, તમે એમને કંટ્રોલ
એતો છેજ. એટલે તો જેટલું હોય તેટલું આપણેે ઘરમાં બધાને કે એ એવું ધ્યાન રાખવાનું કે આપણે ઘરે જ બધું બનાવીને આપી જ શકીએ છોકરાઓને અને ઘરમાં પરિવાર વાળા બધાને. જેટલું હોય તેટલું બહારનું ઓછું ખાય, ત્યાં સુધી આપણું શરીર પણ સ્વસ્થ રે.
આતો છે. એમ જ છે કે મારે તો એમ જ કરવાનું છે, કે તમે જો જો તમારી આ છે જે બી તમારા પીઝા સોસ છે, તો હું એમ સમજું તો હવે શીખવાની છું કે પીઝા સોસ માને ઘરે જ બનાવવાની છે. હવે હું બહારનું વાપરતી હતી પણ હવે શું કાફી સાંભળું છું કે ભાઈ આ મિક્સર મિક્સ આવડે છે, પપ્રિઝર્વવેટીવ છે, તમારે એમાં જે પ્લાન કરવો છે, મિલાવ ક્યાર કયાર તમે બનાવી શકો છો કે મને હું તો શું કરું છું, ટુ થ્રી મંથ માં એકજ વાર બનાવુ છુ. તો મને ચાલે છે કે આપડે છોકરાઓ બધ ે આ મને શીખવાની છે કે હું શીખશું પછી હું બનાવીને રાખશું. પછી એમને. સારું રહેશે એમને હું બનાવીને આપી દેસુ આ બધી વસ્તુ છે. ઠીક છે ચલો જશ હા હજ કહું છું ઠીક છે હા.
ગંડા.